હેલો કેમ છે
કેમ છે હું મજામાં તું
બસ હું એ મજામાં હું એ મજામાં મેં હમણાં થોડો જમતો હતો તો મને આપણી એ મુસાફરી યાદ આવી ગઈ આપણે પનવેલ માં એક ફૂટ ઉપર ગયા હતા યાદ છે
અરે હા હા યાદ છે કેવી રીતે ભૂલી શકાય એ તો આપણે એકદમ વેલા ઉઠીને જવાના હતા અને આપણા વાય આપડા પ્લેન હોવા લાગી ગઈ વચમાં આપડો એક ફ્રેન્ડ થોડોક બિઝી થઈ ગયો હતો હા
હમ્મ પર તો આપણે થોડો બપોરે નીકળવું પડ્યું તો આપણે સવારે ના નીકળી શક્યા
હા હા એઈજ પછી એને પણ આવામાં લેટ થઇ ગયો આપણા ફ્રેન્ડને પછી આપડે ગયા એને લઈને
હમ્મ હમ્મ
કુર્લા ની ટ્રેન પકડી તી ને
કુર્લા થી પકડી તી આપડે પનવેલ જવાનું હતું પનવેલ એકદમ દૂર હતું આપણે કુર્લાથી પકડી હતી ટ્રેન એક દોઢ કલાક નું સફર હતું પૂરું
હાલ સે હવે તો એમાં આપે વાકીનું સીલિંગ જોયું મસ્ત પૂરું સમુદ્ર દેખાતું તે સુંદર હતું એ
એ જ આપણે તો એમ તો આપણે ઊભા જતા ત્યાં જ્યાં હવા હવે દરવાજા પાસે અને બધું બહાર નું નજારું જોતા હતા તો એમ એમ તો આપણે ખબર ના પડી ક્યારે સમય પૂરો થઈ ગયો એક દોઢ કલાક નો
હા ઈ તો છે એના પછી આપણે પનવેલ પહોચ્યા ને ત્યાં આપણને શું કેવાય રિક્ષા ગોતવી પડી રિક્ષા થી આપડે પછી લોકલોથી વાત કરી કે અમે અમને આ ક્યાં મળશે આ ફોર્ટ ક્યાં મળશે આપણું જ્યાં આપણને જવું હતું
હમ હમ હમ હમ હમ પણ તને આ વતે તો આપણે રિક્ષા ગોતવાના હતા પણ આપણે પછી રીક્ષા મળી નહી ને આપણે બીજું કાઈ એમને મળતું હતું તો આપડણે ઓનલાઈન થોડું સર્ચ કર્યું ને આપડે બસ ની ખબર પડી તો આપણે બસ લીધી હતી
પછી બસ લેવી પડી લોકલ ને પણ કીધું કે તમે બસ લઈને જાઓ કેમ કે અહિયાં બીજું કઈ રાસ્તું નથી જવા માટે
હમ હમ બીજું કોઈ તરીકું નથી એજ એજ આપડે બસ લીધી હતી તે બસમાં ગણા માણસો વટા પણ આપડે સીટ મળી ગઈ હતી આપણું નસીબ સારા હતા
હા એ તો છે પછી તને યાદ છે આપડે જયારે બસ માં બેઠા અને બસ ચાયલી હતી તો જે ટિકિટ કલેક્ટર હોય એ આપણને પૂછ્યું જ નતું બધાને પૂછતા હતા પછી આ મને તો એવું લાગ્યું હતું કે આ શું કહેવાય પછી આપણને આપણે સાથે કઈ મગજમારી કરે એનાથી સારું આપણે જ પૂછી લઈએ સામે થી કે ભાઈ અમારી ટિકિટ લઈ લો યાદ છે
હમ હમ હમ યાદ છે એ તો મને યાદ છે આપણે તો દેશા એ ના ખબર હતું આપણે શું ઉતરવાનું છે આપણે બસ જગ્યા ખબર હતી તો આપણે કંડક્ટર ને પૂછ્યું કે. એ એ જગ્યાથી સૌથી નજીક સ્ટેશન.
હા. ક્યાં છે તો આપડે એ કીધું આપણને કે તમે અહિયાં ઉતરી જાઓ એક જગ્યા નું નામ કીધું. તું યાદ નથી આવતું આપડે ત્યાં ઉતરી ગયા ત.
એ જેને કોઈ તો બ્રિજ કોઈ તો બ્રિજ હતો એના પહેલા ઉતરવા કીધું હતું યાદ છે.
હા યાદ છે યાદ છે. એના પછી આપણને શું કેવાય. ત્યાં પણ કોઈ રિક્ષા જેવું તો હતું નહીિ ગામડામાં આપપડે ગામડામાં. પૂછી પૂછીને આગળ હાલતા ત ક્યાં જવાનું.
હમ હમ હમ. ગામડામાં એ કેટલા આપડે ખુબસૂરત નજારા જોયા મોટા મોટા ખેતો હતા. આપડે ખેતોમાંથી હાલતા હતા.
હા એ તો છે એમાં મસ નદીઓ પણ હતી નાની નાની. જેનાથી આપણેે ક્રોસ કર્યું હતું.
હમ પણ આપે એક ગલતી હતી કે આપડે ઉનાળાના તાળે ગયા હતા તો નદી હતી એકદમ નાની નાની નદીઓ હતી. મૂર્તિ ભરેલી નથી.
હા ઈ તો છે મને યાદ છે. કેમેરામાંથી ફોટો લીધા ત ઘણા નદીના.
આપણે ફોટો લીધા હતા નદીના હા હા એ તો ઉઊભા રહીને આપડે એટલા ખુશ થઈ ગયા હતા. કે અને હજી તો પોહચ્યામ જગ્યા. અને એટલા સારા નજારા દેખાય છે તો આપડે તો એકદમ ખુશ થઈ ગયા હતા.
હા પેલા થી જ ફોટો પાડવાવામાં આવે ચાલવાથી વધારે.
એ જજજ આપડે પછી થોડું બાજુમાંી ગયા તો આપડે ફોર્ટ દેખાવા લાગ્યું. કે આ આ રહ્યો આપણો ફૂટ તો આપણેે. એક વિડીિયો એક વિડીિયો પાડી હતી જેમાં આપણેે બધા ગલીઓ કરતા હતા કે હા. તો આજ તો આ ફોટો જઈને જ પાછું આવશું ને એવું બધુ
હા કેવું આપડે બઉ એકદમ મજામાં ચાલતા થા. એટલું મજામાંછા જતા કે આપડું પાણી જ ખતમ થઈ ગયું વજમાં જ
હા હા હા એ તો મને યાદ છે. પાણી આપડું આપડે વધારે ના લાવ્યા હતા ઓછું લાવ્યા હતા થોડુ
હા આપણને લાગ્યું કે પતિ જશે અડધા કલાકમાં એક કલાકમા અહિયાં જઈને ખબર એકદમ મોટું પહાડ છે, મોટુ પણ છે, એને ચડવું પડશે હજી.
બસ બસ એ જ જવાપર આપડણે એક તો ત્યાં કોઈ રસ્તો એ ન હતો કે એ જ રસ્તો આપડણે જવાનું છે, આપણે ફોર્ટ સુધી પહચી જશો તો આપડે ત્યાં ગા વાળા ને પૂછવું પડ્યું ત યાદ છે.
હા યાદ છે એ એ કીધું ને આપણને કે તમે શું કેવાય એક રાસ્તો દેખાડશે આગે આગળ દેખાડશે અનેને ત્યાં છોકરાઓ રમતા હ ત્યાંથી તમે આગળ વા્યા જશો તો તમને રાસ્તો મળી જશે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
આપડે ગયા ત બે ત્રણ છોકરા રમતા હતા કઈ ક્રિકેટ જેવુ
હમ્મ હમ્મ હમ્મ હમ્મ એ જી જ જ એ ત્યાં આપડે ચર્યા તો થોડો ગોલ ગોલ ગૂમીને આપણેે ઉપર ચડ્યા ને ત્યાંથી આપણે થોડો સીધો રસ્તો દેખાવો ચાલુ કરી નાખ્યુ. દેખા ચાલુ થયું તો સીધો રસ્તો આપડણે ચાલવા લાગી. સીધા રસ્તા હ ઉપર
હા મને યાદ છે આપડે સુકા સકા વોટરફોલ થી ઉપરથી ચાલતા હતા પેલા. ઉનાળો હતો એટલે કઈકતું નહ પાણી એમાં આપણે ચાલતા તા એનામાંથી અને આપણને પછી એક રસ્તો દેખાણો એક પહાડના ઉપર ફૂટ દેખાતો હતો આપણને. તો આપડે ત્યાં ચાલ્યા ઉપર શું કેવાય પહાડના એક ગ્રાઉન્ડ જેવું હતુ. યાદ છે તને ખુલ્લું મેદાન હા
એ તો એ તો યાદ જ છે મને એ ત્યાં તો આપડણે બેસી થોડુ શાંતિ લીધી હતી પાણી વાળ પીધો હતો જેટલો બચ્યો હતો, એ થોડું જે બચ્યું ખાવાનું થોડુ, લઈ આવ્યા હતા એ ખાધુ એના પછી તો જે આપડે એક વખત ત્યાંથી ચાલુ ચડવાનું એના પછી તો આપડે ઉઊભા જ ના રહ્યા ચડતા જતા ચડતા જતા.
પછી ટાઈમ પણ નતુંરેવાનું આપણને શું કેવાય એકદમ જામ થતી તથી સાસ થતી ત અને કઈ કોલું નતું શું કેવાય પછી રાત તો ટ્રેન થઈ જાય અને એક તો ગામડું છે તો આપણને કંક મળશે પણ નહી જવા માટે પાછું એટલે આપ બીજુ ઉપાય
તારું અવાજ કે જ થોડું અટકે છે થોડું નેટ નું ઇશ્યુ છે, કે
હા
અચ્છા અચ્છા વાંધો નથી આપડે ત્યાંથી પછી આપડણે જંગલોમાં જતા ત્યાં ખુલ્લું મેદાનને એક ના મળ્યું આપડે કે આપડણે બેસીએ થ શ્વાસ સ એ આપડ જંગલ જંગલોમાં કંડાા વાળા ઝાડુના વચચમાંથી હાલતા હાલતા હાલતા હતા અને પછી ખબર જ ન પડી ક્યારે પણ પાંચ છ વાગીે ગયા.
એઈજ અને પછી, એક તો આપડે પેલાથી અવાજ આવે છે.
આવે છે, આવે છે બરોબર આવે છે.
હુ કતોુ તો કે ઉપર આપડ છેડ ત્યારે બધા બાવરો માંથી જવું પડ્યું હતુ એકદમ મ એના પછી પણ શું કેવાય પાંચ છ વાગી ગયા, ને તરત તરંત જ એકદમ ઓલુ થવા માંડુ શું કેહેવાય
રાત થવા માંડી એકદમ અંધારું અંધારું અને એક તો આપડે પેલાથી જ ઉપર હતા આટલું પછી આપણને
એ જી જી આપડે શું શું
હ લેપર ટેરેટરી હતી તેને યાજ છે
હા ત્યાં આપડે એ કે કોઈએ તો આપડે પેલા જ કીધું હતું કે ત્યાં થોડા બે લેપર દેખાણા હતા થોડા દિવસ પેલા તો આપડણે પછી ડિસાઈડ કર્યું કે હમણાં હમણાં ચડતા રહીશું તો ઘરે બી ના પહોંચી શકશું અને ત્યાં પર પહોંચી જશે તો એ નીચે રાત ના આવવું પડશે તો આપડે પાછો મૂડીને પાછો જવાનું નિર્ણય કર્યું
હમ એમાં આપણેે ઉતરતા તો આપને
ઘ ચ અટકે છે તારા આવાજ ઘ અટકે છે
બો બહ
હા હું બોલું છું આપડે ઉતર ઉત્તર આપડે ઉતરતા હતા ત્યારે આપણને એક તો આપડું રસ્તું ખોવાઈ ગયું જેનાથી આપડ આવ્યા હતા અને પછી આપડે થોડું દિમાગ હલાવ્યું તો આપડે સમજ્યું કે નદી નદી હંમેશા પહાડથી નીચે જ જાય ન ક્યારે ઉલટો પૂલટો ન જાય તો આપડે નદી જેવ સુકેલી નદી દિશા દેખાડી તો આપણે સુકેલી નદી ને ઉપર ચાલવાનું પથર ઉપર ચાલવાનું ચાલુ કર્યું હતું
હા
પછી ચાલતા ગયા ચાલતા ગયા આપડે તો વચમાં ગણે એવા અ આવ્યા જગ્યાઓ જ્યાં પૂરી નદી વછમાંથી ઝાડોથી ભરેલી હતી ત આપડ ઝાડ તોડી તોડીને ઘાસ તોડી તોડીને આપડે એમાંથી ઘુસી ગુસી જવું પડ્યું પછી તોો થોડી વખત તું ના ભોલ તું ન બોલવું જ થોડું વધારે ટાઈમ થોડી થોડી વારમાં આપડે રાત થઈ ગઈ તો આપડે બેસ્યા તો ઉપર તારા મસ દેખાતા હતા પણ આપડણે ટેન્શન બી એટલું એવું હતું કે હમણાં એટલી રાત થઈ ગઈ છે હવે પાછું કેવી રીતે હતું ભગવાન ની કૃપા હતી કે આપણે સહી સ બ ઘરે પહોંચી ગયા હાલ હવે મને આપડે આજ માટે બસ કરીએ પછી થોડી વારો કાલે વાત કરી
એ તમારે પણ જવાનું જ છે હું પણ જાઉં છું ચાલ
હમ હમ હમ ચાલ બાય
તમા